હા ગુરુદેવદત્ત છે કેમ છો.
મજામાં.
બજામાં આપણે મારે પેલા ગીતા ગીતાજી વિશે સાંભળ તું તમારા પાસે અહ એનું સારું નોલેજ છે એવું મને ખ્યાલ આયો છે.
હા.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
હા એ ગીતાજી ની મહિમા તો ખરેખર તો શ્રીમદ શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી. માં પણ કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રં ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. . અને સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો છો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે. પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરતા રહે. અને રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજે રોજ નવા નવા ભાવો ઉપક ઉજપતા હોય છે. ઉપબ્જ અહ ઉપબ્જતા હોય છે.
ઉપજ કર છે.
હા એટલે નવા નવા ભાવો આવતા રહેતા હોય છે. તો સે તેમજ એકાગ્રતિતા થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચાર વાથી આના પદે પદે પર પરમ હોય છે છુપાયેલો પ ત્યક્ષપણે જણાય આવે છે.
હા બોલો. હમ્મ.
ગીતાબ ભગવાનનો શ્વાસ છે. હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે.
હ.
જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘડી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. બરાબર સમજાય છે તમને?
હા સરસ સંમજ પડે. બહુ મસ્ત તમે કીધું હ.
હમ્મ. ખરેખર ગીતાજીની ટોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી.
હમ્મ હમ્મ હમ્મ.
ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારબિંદ માંથી નેસરેલી વાણી છે.
અરે વાહ હમ્મ.
એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. વ્યાસીએ આ ગીતાજીનું સંકલન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો તેમાં જ કહ્યો છે. જેને શ્રી વા-વ્યાસજી એ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્દ્યમાં કહ્યો હતો. એણે વ્યાસજી એ પોતે શ્લોક બદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન સંસ સંજય અને ધૃત્રરાક્ષના વચ્ચોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને તાળી દીધા આ સાતસો શ્લોકોના આખા ગ્રંથને અઢાર અઘ્યાયોમાં વિભાજિત કરીને, મહાભારતમાં મૂકી દીધો.
ઓકે, ચાલો મારે એક કામ આવ્યું છે. આપણે પછી મેડમ વાત કરીએ
હા, આ ટાઈમ ઓછો ના પડે
ના, સરસ થયું, તમે સરસ વાત કરી હા. બીજી વાર આપણે વાત કરીએ, હ